કેમ છો, બેન?
મજામાં છુ, તમે કેમ છો?
હું પણ મજામાં છું, બેન. તમને મારી અવાજ આવે છે?
હા, આવતી છે.
હા બેન, તો આજે આપણે વાત કરવાના છે, શાના વિશે.
હા, આજે આપડે ખોરાક વિશે વાત કરવાના છે. તમારી પાસે ટાઈમ છે?
હા, બેન, છે ને. બોલો ને.
સારું. અ તમને તો ખબર જ હોશે ખોરાક એક સજીવને જીવન માટે જરૂર શાક તિ અને પોષણ પણ આપે છે, હ ને. અને ગુજરાતી ગુજરાતીની ખોરાક તેના ઉત્તમ સવાદ માટે જાણીતું છે. ગુજરાતમાં મુખ્ય તત્વે રો રોટલી, ભાત, દાળ, શાક અને અથાણો અને સંવાદ થાય છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ખાસ વ્યક્તિઓ મળે અને ખાવા મળે છે, જેમ કે અમદાવાદમાં ડાળવાડ સુરતમાં લોચો અને સૌરાષ્ટ્રમાં બાજરાની રોટલી ને બીજું રીંગણની ઓળો ખુબ જ પ્રખ્યાત છે. ગુજરાતી ના ભોજન ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અ, તમને તો ખબર હશે, રોટલી અને ભારતમાંથી મળે છે. જે શરીરને ઉર્જા આપે છે, દાળ અને કઠોળ મા. માથી મળે છે. જે શરીર નું બંધારણ અને મજબૂત કરવા માટે. જરૂરી છે. લીલા શાકભાજી અને ફળો માંથી મળે. ની તાકાત આપણ માટે ખૂબ જ મહત્વનું છે, બધા પોષક તત્વ યોગ્ય પ્રમાણમાં હોવા જરૂરી છે, અને કહીએ તો, દર દરરોજ જુદા જુદા પ્રકારના ખોરાક ખાવું જોઈએ. ખોરાક માં લીલા શાકભાજી અને ફળો સમાવેશ કરવો જ જોઈએ, બધા જ ને. અને દિવસ દરમિયાન, પરંતુ પાણી પીવું જરૂરી છે. પાણી તો પીવું જ જોઈએ. અને શરીર ને કામ કરવાની શક્તિ મળે છે, તેથી રોગ પ્રતિકારક અને શક્તિ વધે છે, શરીર નો યોગ્ય અને વિકાસ થાય છે અને રોગો પણ નથી લાગતા, મગજ શક્ય અને તંદુરસ્ત રહે છે. હંમેશા તાજો અને ગરમ ખોરાક ખાવો જોઈએ. અને જમતા પહેલા હાથ બરાબર હોવુ જોઈએ, બહાર ન ખુલ્લો કે જંક ફડ ને આ ખાવું જ ન જોઈએ જેમ કે પીઝા છે બર્ગર છે, ફન્ થાય છે, આ બધું તેલ વાળું જ છે. તે ખાવું જ ના જોઈએ. ચાવી ચાવી ને ખાવું જોઈએ, કારણ કે ચાવીને તે આપણને પોષણ ખુબ જ આપે છે. અહી ઘઉં નો ઉપયોગ વધુ જ કરવો જોઈએ, અને રોટલી ના પરાઠા ને પછી મુખ્ય ખોરાક છે, અહિયાં ભારતના અને ગુજરાતના પંજાબી છોલે ભટૂરો ની તો ખબર જ હશે તમને, દાલ મખની. પનીર અને પછી લસ્સી ખુબ જ ત્યાં ફેમસ છે. અહી ચોખા મુખ્ય ખોરાક પણ આપે છે, અને ઈટલી ઢોસા, વડા સાંભર અને નળિયે નડિયાળ લી ને ચટણી આ બધું ખુબ જ અહિયાં ફેમસ છે ને અહિયાં બધા ખાવા પસંદ કરે છે. ખોરાકમા રહી, અને મીઠા લીમડાને વઘાર ખાસ આપવામાં આવે છે, ગુજરાતી વાળી પછી જેમાં રોટલી દાળ ભાત શાક અને ફરસાણ હોય છે, ગુજરાતી વણતીઓ માંથી પછી કે ગળ પણ ઉપયોગ પણ થાય છે. તમે કઈ કેવા માંગો છો.
છેઠ હા બેન તમે જે પણ કીધું ને ખોરાક વિશે ખુબ જ સાચું કીધું છે, અને સરસ કીધું છે હું પણ આગળ તમને ખોરાક વિશે માહિતી આપું છુ. હરાકે એવો કોઈ પણ પદાર્થ છે, જેને સજીવો જીવન ટકાવી રાખવા વૃદ્ધિ કરવાની શક્તિ મેળવવા માટે ગ્રહણ કરી છે. ખોરાક વિશે જો હું હજુ વાત કરું ને તો તેના ઘણા બધા ઘટકો હોય છે, સ્ત્રોતો હોય છે. શારીરિક કાર્યો હોય છે. જેમ કે ખોરાકમાંથી શરીરને કાર્બોડાયટે ડાયટેસ પ્રોટીન, ચરબી, વિટામીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળે છે. મુખ્ય સ્ત્રોત વિશે જો વાત કરું ને તો આપણને ખોરાક મુખ્યત્વે વનસ્પતિ કઠોળ, અનાજ, ફળો, શાકભાજી અને પ્રાણીઓમાં હુ વાત કરું તો દૂધ, ઈંડા, માંસ બધું મળી રહે છે. પ્રાણીઓમાં તે શરીરને કામ કરો કરવાની શક્તિ આપે છે. નવા કોષો બનાવે છે. અને રોગો સામે લડવાની છે ને ક્ષમતા પણ વધારે છે. અને એની પછી જે હું વાત કરુ ને તો ખોરાક ને આપડે છે ને બગાડવું નઇ જોઈએ. એને બગડતો અટકાવવા અને લાંબા સમય સુધી સાચવવા માટે મીઠું, ખાંડ, તેલ અને વિનેગર એસિડ જે એસિડ જેવા કુદરતી પદાર્થો વપરાય છે. આ ઉપરાંત રાસાયણિક પદાર્થોમાં સોડ-સોડિયમ બેન્ઝોએટ નો ઉપયોગ થાય છે. આ પદાર્થો ખોરાકના બેક્ટેરિયા અને ફૂગની બુદ્ધિ અટકાવે છે. ખોરાક જાણ જાળવણીની આ પદાર્થો આધારિત મુખ્ય વિગતો હું તમને બતાવવા માંગુ છું. જેમ કે અથાણા અ માંસ અને માછલીની જાળવણી માટે પ્રાચીન સમયથી મીઠાનો ઉપયોગ થાય છે. ખોરાકમાં રહેલો ભેજ શોષી લે છે, તે અને જામ, જલેબી અને મોરબ્બા બનાવવા માટે ખાંડ વપરાય છે. તે તેમ તેજ તે ભેજનું પ્રમાણ ઘટાડીને ખોરાકને સુરક્ષિત રાખે છે. અને અથાણા અને ચટણીમાં વિનેગર ઉમેરવાથી એસિડિક વાતાવરણ ઉભું થાય છે. જેનાથી બેક્ટેરિયા જેવી સત્તા નથી અને ફળોની વાત કરું તો ફળોના રસ અને જામ જેવા પેકિંગ વાળા ખોરાકને લાંબો સમય સાચવા માટે અ રાજાયણ, પ્રઝવીટીક તરીકે વપરાય છે. એમાં આપણે આ બધી વસ્તુઓ છેને, અ યુઝ કરવાથી આપડી વસ્તુઓ ઘણા સમય સુધી સચવાઈ રહે છે, અને કાર્બન હાડ્ર્રે હાડ્રોક્ હાઇડ્રેટ ટેસ્ટ અને ચરબી નો સમાવેશ થાય છે. જેમ કે ઘઉં, ચોખા ટાકા ઘી આ બધામાં છેને, તમને ઉર્જા અને ઉર્જા આપનાર ખોરાકો છે. અને શરીરનું બંધારણ કરતા ખોરાકની વિશે વાત કરું તો આમા પ્રોટીન મુખ્ય છે. જે સ્નાયુઓ વિકાસ માટે જરૂરી છે. જેમ કે કઠોળ, દૂધ, પનીર ઈંડા અને માંસ અને રક્ષાત્મક જો ખોરાક વિશે વાત કરું ને જે આપણા માટે રક્ષા કરે છે. એમાં વિટામિન્સ અને ખનીજો આવે છે જે શરીરને રોગોથી બચાવે છે. જેમ કે લેલા શાકભાજી અને તાજા ફળો અને ખોરાકનુ મહત્વ તો આપણા જીવનમાં બહુ છે, અ આપડણે બધા ખોરાક સમયથી લેવો જોઈએ અને સાર ખોરાક આપડા શરીર ને સારો ખોરાક લેવો જોઈએ તમે કઈ આગળ કેવા માંગો છો.
ખુબ જ સરસ કીધું અને સાચું કીધું અ ખોરાક ઉમ્મા સહી અને મીઠા લીમડા અ નો વઘાર ખાસ કરવામાં આવે જ છે અને ગુજરાતી થાળડી જેમ રોટલી દાળ જેમ કે મેં કીધું જ હતું તમને પછી દાલ રોટલી ચોરમાં અને કરટા નું શાક અહીં ન પ્રખ્યા ભોજન છે. અને ભારતનું રાષ્ટ્રીય ફૂડ પણ ખૂબ જ લોકપ્રિય છે, જે એમાં પાણી પુરી પણ આવે છે, વડાપાવ અનેને સમોસા કચોરી અને પાઉભાજી નો સમાવેશ થાય છે આમાં ને બીજું કહું તો દાળ રોટી અહિયાં ખુબ જ ગમે છે દાળ ભાત અહિયા પછી ભારત નું ખાસ ખાવામાં આવે છે. ભારતીય ખોરાક તેની વિવિધતા અને સ્વાદિષ્ટ મસાલા અને શંગુત માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતમાં દરેક રાજ્યની પોતાની અ આગલી આગવી ખાડી પીડીી ની સંસ્કૃતિ છે. અને અહી ભારતના ખોરાક મુખ્ય વિ સપમાં પણ છે. હળદર જીરું ઘણા હિંગ અને ગરમ મસાલા ભરપૂર ઉપયોગ થાય છે બધા જ જમવાની વસ્ વસ્તુઓમાં ઉપયોગ થાય છે બધા ના ઘેરે આપણને આ જોવું મળે છે. ભારતીય ખોરાક માં આયુર્વેદિક જડીબુટીઓ અને મસાલા હોવાથી તે સ્વાથ માટે સારું ગણાય છે. અને ભારતમા અ સાકાર હારી ને ભોજ જાન ખાવા વાળો બહુ મોટો વર્ગ આપે છે. અહિયાં ભારતમાં બે ત્રણ ના લોકો છે એક શાકાહારી છે. ને જે માછલી ને પછી ઈંડા વગેરે ખાય છે. ને એક કે એવા લોકો છે જે હરી સબ્જિયા જ ખાતા હોય છે, તેમને પાલક મેથી સોયા. ને પછી પાત્રા જેવી વસ્તુ જ તેમને ગમતી હોય છે ને પેલી બટાણા આ બધું જ ખાતા હોય છે તે પ્રોટીન આપણને ખૂબ જ આપે છે અને શરીરમાં તાકાત પણ ખુબ જ આપે છે. તેથી આપણો માઇન્ડ ફ્રેશ રહે છે પછી જમવાથી આપણના શરીરને ફાયદો રહે છે હડ્ડીઓને ફાયદો રહે છે આપણને તાકાત મળે છે. તમે બીજું કઈ કેવા માંગો છો?
હા બેન જેમ તમે કીધું ને તે ખુબ જ સારું કીધું ને સાચું કીધું ખોરાક આપડા જીવનમાં છે ને બહ અગત્ ન છે જેમાં ખાસ કરીને લીલા શાકભાજી અને કઠોળ એ બધું તો આપે ખુબ જ લેવું જોઈએ આપડે છે ને જઉં ફૂડ ન ખાવું જોઈ બારું બિલકુલ નહીં ખાવું જોઈએ. કારણ કે બહારનું ખાવાથી છે ને આપણા શરીર માં બો નુકસાની આવે છે. અને એ બધી નુકસાનીઓના કારણે આપણાને બો મુશ્કેલીઓ વેઠવી પડે છે. અને વધારે પડતું જેમ કે પીઝા છે બર્ગર છે. ફ્રેન્ચ ફ્રાઈસ છે પાનીપુરી છે એ બધું બહાર નુ કેહેવાય એટલે આપ ને એ બધું છે ને લિમિટેડ જ ખાવું જોઈએ એવું નઈ કે આપણે ડેલી એજ બધું ખાવાનું પોતાના રૂટીનમાં બનાવી લીઈએ એવું નઈ હોવું જોઈએ વધારે પડ તો ઘેરે દાળ ભાત રોટલી ને શાક ખાવું જોઈએ અને લીલા શાકભાજી ખાવું જોઈએ અને શાગ ફળો ખાવું જોઈએ જયારે આપણે વધારે જરૂર પડે તો અને કઠોર તો ખાવું જ જોઈએ આ બધું વસ્તુ આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે ને આપણે બધા એ સારી રીતે આ ખોરાક સારી રીતે લેવો જોઈએ અને સમય પર લેવો જોઈએ કારણ કે ખોરાક એ આપણા જીવનની બો મોટી સૈલી છે અને એના એના લીધે આપણે જીવનમાં ખુબ સારી રીતે જીવી શકીએ છીએ અને રોગ મુ શકીએ છીએ એટલે આપણાને અ ખોરાક પર ખુબ જ ધ્યાન આપવો જોઈએ બેન તમે જે પણ મને કીધું ને હમણાં તેનાથી તો હું ખુબ જ ખુશ છું. ને તમે જે વાતો કરી ને તેના તેનો ખુબ ખુબ આભાર.
તમારૂ પણ આભાર.